હલો.
કેમ છો?
એકદમ મજામાં કેમ છેઠવાની ઉજવણી કેવી ચાલી રહી છે.
હા એકદમ બરાબદ ચાલી રહી છે તમારે કેવી ચાલી રહી છે.
દમ મજામાં ચાલી રહી છે શું કેવો આ વખતે તમે ક્યાંથી ખરીદી કરી ઓનલાઈન શોપિંગ કર્યું કે પછી દુકાનમાંથી રૂબરૂ જઈને તપાસ શોપિંગ કરી
આ વખતે તો રૂબરૂ બી કરી એટલે કે દુકાનમાં જઈને પણ ઓનલાઈન પણ કરી છે એટલે કે જે વસ્તુ નથી મળી એમ રૂબરૂ મળીને દુકાનમાં તે અમે ઓનલાઈન મંગાવી છે અને ઓનલાઈન પણ છે અને તેમાં પણ ઓનલાઈન શોપિંગ આપડે કરીએ તો સારો એવો ડિસ્કાઉન્ટ મળી જ રહે છે તમે જાણો જ છો અને ઓનલાઈન ભ તો હું નાની નાની વસ્તુ જે ઘરના જે વપરાશ માટે હોય છે તે હું કરું છું અને ઓનલાઈન ડિલિવરી પણ આપણને ઘર મળી રહે છે જેથી કરીને ઓનલાઈન શોપિંગ કરવું ખૂબ સારી છે ને. આપડે ખુબ સાચી કરવી જોઈએ કારણ કે ઓનલાઈન શોપિંગના ફાયદા પણ છે અને ગેરફાયદા પણડ છે તો તમે જાણો જ છો તમે શું હમણાં દિવાળીમાં દિવાળી આવી રહી છે તો તમે શું ઓનલાઈન કરવા માંગો છો વધારે શોપિંગ કે પછી આમ દુકાનમાં જઈને વધારે શોપિંગ કરો છો.
અને તમે જે જણાવ્યું તે તો સાચું છે અને મને જે ઓનલાઈન શોપિંગ વિશે જે માર્ગદર્શન મળ્યું, ને મેં સમજ્યું તે પ્રમાણે મેં પણ વિચારી રહ્યો છું કે આ વખતે શું કરું કે થોડા ઘણા પૈસાનું ઓનલાઈન શોપિંગ પણ કરું, એટલે મારા જ પૈસા બચશે એમ. અને એ પૈસા બચશે તો મે ખેતીમાં કા તો પછી ઘરમાં, કોઈ પણ વસ્તુ બનાવી શકા અને ઉપયોગ કરી શકા અથવા તો કોઈ આપડણે જે આપણા હેલ્થ ઇન્સ્યોરન્સ અને ગમે લઈ શકાય, એટલે મેમે એવું વિચારતો છે કે પછી, ફટાકડા કારણ કે અમે શું છે મે જે જે ગામડામાં રહું છું, ત્યાં બધાને ફટાકડા ના બાળકોને ફટાકડા મેં જ લઈ આપું છું એટલે, ખુબ જ મોટા પ્રમાણમાં ખરીદી કરું છું, એટલે પૈસાની સારી બચત થઈ શકે તેવું છે, પરંતુ જે ફટાકડા આપડે જો તરેકે ઓનલાઈન નો. તો મને બી ક વાત હી છે કે જો પૈસા મેં અકાઉન્ટમાંથી કપાઈ ગયા અને, ત્યાં એ લોકોના અકાઉન્ટમાં નહી ગયા અને થોડી ઘણી કોઈ પ્રોબ્લેમ થઈ, તો એ અંગે મને માર્ગદર્શન ઓછું છે, તો એ અંગે મને માર્ગદર્શન તમે કઈ સમજાવશો ઓનલાઈન શોપિંગ વિશે.
ઓનલાઈન શોપિંગ માટે એજ છે કે તમારે ઓનલાઈન શોપિંગ કરવા માટે જે એપ હોય છે, તેનો ઉપયોગ કરવો જોઈએ એમેઝોન છે ફ્લિપકાર્ટ છે કે અન્ય પ્રકારની કોઈ પણ લિકજ છે, કે બિગ બજાર માર્કેટ એમાં બિગ બજાર માર્કેટ માટે એજ કે તમારે ગ્લોસરી કે ઘરની, માલ ટ કે તમારે જે ઘરમાં અનાજનું કે કોઈ પણ ઘર માટે જે માલ સમાન વાપરવો હો ત્યાં સારી રીતે મળી રહે, અનાજ છે કઠોળ છે પછી અન્ય પ્રકારની કોઈ પણ તમા ખાવા વસ્તુ ત્યાં તમને ઓનલાઈન મળી રહે છે એમ, આથી એમેઝોન પર તમે જાણો છો એમેઝોન પર બધા દરેક પ્રકારની વસ્તુ મળી જ રહે છે ફોન માનીને ઇલેક્ટ્રોનિક આઈટમ માનીને કોઈ પણ પ્રકારની, યુઝફુલ જેવી આઈટમો મળી જ રહે છે, અને તે ડિસ્કાઉન્ટ આપણને સારું મળે છે અને જેમ કે તહેવારોમાં પણ, એવી સારી એવું આપણને ડિસ્કાઉન્ટ મળી રહે છે, અને તહેવારોમાં તો ઘણો એવો કે મોટા એવો ડિસ્કાઉન્ટ મળે છે જેના બધા જ વસ્તુઓ પર જેમકે ફોન પર પણ, વીસ ટકા ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ મળી રહે છે અને, ઇલેક્ટ્રોનિક આઈટમ જેમકે ફ્ર્રીજ છે એસી છે અન્ય કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક આઈટમ પર, તમને સારું ડિસ્કાઉન્ટ મળી રહે. તે સારી પણ હોય છે, અને ઓનલાઈન વસ્તુ ખરીદી વખતે એ જ ધ્યાન રાખવું જોઈએ કે, આપણે જે વસ્તુ મંગાવી છે તેનો આપણે ફોટો લેવો જોઈએ અને તેનો આપણે જે વસ્તુ મંગાવી છે અને, ત્યાં જેનું ઓપનિંગ કરવું જોઈએ ખોલવું તેનો વિડીયો પણ બનાવવો જોઈએ, કારણ કે ઓનલાઈન ઓનલાઈન એવી બધી એપોમાં એવ ફ્રોડ પણ નીકળ્યો છે કે આપણને જે વસ્તુ મંગાવી હોય, તે ન નીકળે અને આપણે તેનો વિડીયો ન ઉતર્યો પછી આપણે તેને પ્રૂફ શું આપીએ એ કંપનીને, જેથી કરીને આપણે પ્રૂફ રાખવો જોઈએ અને, પછી જેથી કરીને આપણે જે વસ્તુ મગી હોય આપને પાછી રિટર્ન મલે, તેથી કરીને આ બધી સાવચેતી રાખવી ખુબ જરૂરી છે અને બિલ પણ આપડ હોવું જોએ ખુબ જરૂરી છે શોપિંગ કરી ઓનલાઈન આપણે શોપિંગ કર એનું આપણે કઈ કાર્ડ જો એટલે કે પેલું જેવું આપે છે જે આપડે ધ્યાન રાખવું જોઈએ, તમે શું તમે જે દુકાનમાં જાવ છો, ખરીદી કરવા ત્યાં તમે બિલ લેવ છો ને.
હા મેં જે દુકાનમાં જાવ ત બિલ લેવું જ છું અને મને ઓ માર્ગદર્શનમાં તમે જણાવ્યું કે, એનું બિલ જે હોય તે આપણે ફોનમાં જ આવી જાય છે અને અહીંયા પણ પુરાવા તરીકે એ લોકો પણ બિલ આપે છે અને, આપડ જે ફોન નંબર હોય છે તેનું ઓ ટી પી હો એવું ક હોય છે એટલું મ માર્ગદર્શન છે, અને એમાં એક બીજી વાત એ છે કે આપડણે પૈસાની ટ્રાન્સફર આપણે શું કરી શકીએ છીએ કે, દરેકે આપણા બેંક અકાઉન્ટમાં પૈસા હોય અને આપણા પર ખાતામાં પૈસા છે દરેકે અને આપડા પાસે રોકડ નહી હોય હાથમાં તો આપણે ઓનલાઈન પૈસા આપણે હોય પણ વસ્તુ ઓનલાઈન મંગાવીએ અને ત્યાં જઈને, કેશ ઓન ડિલિવરીનો પણ એક જે બેસ્ટ ઓપ્શન છે લોકો આમ ખાસ કરીને કેશ ઓન ડિલિવરીનો જ ઉપયોગ કરે છે, એ એક સારી ઓપ્શન છે, અને કે એવું પણ બને કે કોઈ વાર આપણેે દરેક કોઈ વસ્તુ મંગાવવી હોય અને ખરાબ નીકળે, તો શું થશે એ બાબતનું મને ખુબ જ પહેલા ટેન્શન તું હતું, કારણ કે જોરેકે મેં એના પરથી આપડે દરેકે કુલર મંગાવ્યું ને એ અહીં એના પર વોરંટી હોય છે એમ તો પણ એકાદ વર્ષ માટે ત્યારે મને ખબર નહ હતી ને અહિયાં બગડી ગયું તો મેં શું એનો પહો ટ્રાન્સફર થઈ શકશે, કે શું થશે એને એ અંગે અમને માર્ગદર્શન મળ્યું, અને ત્યારબાદ મેં એનો ઉપયોગ કર્યો અને મારો એકવાર બનાવ એવ બનાલો કે મે ફોન જે મંગાવેલો, તે તેનું જે મર્ડરબોર્ડ હતું તે ઉડી ગયું હતું તો મેં જે સર્વિસ સેન્ટર તેની મુલાકાત લીધી, અને પહેલા ત મેમે ત્યાં કંપનીમાં ફોન પણ કર્યા એ લોકો રિસ્પોન્સ આપ્યો, અને મને થોડાક દિવસોમાં એ લોકોએ ફોન સુધારીને આપી દીધો હતો, એટલે ઓનલાઈનની સેવા એમ તો સારી પણ છે, પરંતુ એના થોડા ઘણા ગેરફાયદા પણ થયલા છે, જેમકે આપણે પૈસા ન લેવડ દેવડમાં આપણે કોઈ, ખરાબ વસ્તુ પણ હાથમાં આવી જાય છે અને એક વર્ષની કે બે વર્ષની વોરંટી હોય છે કોઈ વસ્તુમાં ગેરંટી પણ હોય છે, એટલે એ ખુબ જ સારી બાબત છે, તમારી સાથે એવો કોઈ બનાવ બન્યો છે કે તેમાં તમે કોઈ વસ્તુ મંગાવી હોય, અને બગડી ગઈ હોય અને તમારે એનું એટલે કે, વોરંટીમાં હોય તો એક્સચેન્જ કરી હોય અને ગેરંટીમાં હોય તો તમે એના સર્વિસ સેન્ટર પાસે ગયા હોય એવો કોઈ બનાવ બન્યો છે.
હા બન્યો જ છે ને કારણકે હું વધારે પડે આમ ઘર માટે જે એ સી હોય કે પછી ફ્રીજ હોય વોશિંગ મશીન એ, ઓનલાઈન જ ખરીું ખરીદ્યું છું અને એકવાર એવું થયું હતું કે એમાં એટલે વોશિંગ મશીન વાપર્યું હો પરંતુ તે એક વર્ષમાં જ એવું થઈ ગયું હતું પરંતુ એને ગેરંટી અમને બે વર્ષમાં મળી હતી અને, તે માટે એમને એટલે કે તે માટે મને બતાવ્યું કે આ બધું વોચિંગ છે આ જે ખામી આવી છે તમે જોઈ જાવ અને શું થયું છે તે માટે પછી અમને એક્શન કરી આપો કારણ કે, એક વર્ષમાં પ્રોબ્લેમ ના હોવા જોઈએ જેથી કરીને તે અ કાર્ડ હતો ગેરંટીનો જેથી કરીને અને એમને, એક્ચન્ કરી આપ્યું અને શ બોલે તે પણ અમને કીધું, એટલે આપડે પણ એવું કે જે આપડ ખરીદી કરીએ છેએ તો આપડ તેનું બિલ, અને બધું આવું ગેરંટી વોરંટીનું કાર્ડ હોવું જોઈએ અને રિપ્લેસમેન્ટ માટે કોઈ પણ તે આપડે ધ્યાન રાખવું જ જોઈએ જો આપડે એ બધું, એટલે આું બધ જે કાગળ હોય તેને આપણે ધ્યાન ના આપે અને ગમે ત્યાં આ ખોઈ મૂકીએ તો પછી આપણા માટે નુકસાનકારક જ છે, આપણેે વસ્તુ બદલવાની હોય તો ત્યારે આપણને, કોઈ આપણને કરી ના આપે જેથી કરીને આપણેે પૂરું પ્રૂફ રાખવું જોઈએ, એ તો તમે માન છો ને તમે પણ, ખરીદી તો આમ તો મોટા ભાગે દુકાનોમાં કરો છો પરંતુ, ઓનલાઈન તો તમે, ખરીદવા માંગતા હશેને તમારા ઘરમાં તો ઓનલાઈન કરે છે કે પછી પછી દુકાનો પણ વધારે ખરીદી કરે છે.
તો અમારે ત્યાંના જે નાના બાળકો છે તે તો હવે ઓનલાઈન જ કરે છે કારણ કે હવે તો આધુનિક યુગ છે એ લોકોને બધું સમજ પડે છે, પરંતુ જે મારા પપ્પા છે દાદા છે એ લોકોને જે ઓનલાઈન સુવિધા છે તેનું માર્ગદર્શન ઓછું છે, એટલે એ લોકો શું કરે છે કે રોકડ માં જ પૈસા રાખે છે અને દુકાનમાંથી લાવવાનું એ લોકો પ્રિફર એટલે કે, એ લોકોને ફાયદાકારક લાગે છે, અને ઓનલાઈન શોપિંગમાં પહેલા તો શું હતું કે ગામડાઓમાં પણ એ બધી સુવિધા નહી હતી પરંતુ હાલ માટે ગામડા છે, જે આપડા દેશના તે પણ ખુબ જ ડેવલપ થઈ ગયા છે એટલે કે વિકસિત થઈ ગયા છે. એટલે અહીંયા તો કોઈ પણ સેવા મળી ર છે, અને પહેલા શું હતું કે ઇલેક્ટ્રોનિક આઈટમ અને ઘરની જીવન જરૂરિયાતની વસ્તુ આપણે ઓનલાઈન મગાવી શકતા હતા, પરંતુ હાલમાં તો ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે આપણે કશે ગયા હોય, અને આપને ખાવાનું કઈ ઈચ્છા થઈ હોય જેમકે વડા પાવ, ડાબેલી અને પીઝા બર્ગર કઈ પણ વસ્તુ ખાવાની આપે ઓનલાઈન એટલે ફોન દ્વારા તો કોમ્પ્યુટર આપણે મંગાવી શકીએ છીએ, જેમ કે આપડણે કે ડોમિનોસ પરથી પણ ખાવાનું મગાવી શકી અને આપણને આપણે પેલી પેલા થોડાક વસ્તુ મંગાવી ત્યારે આપણને કેશ ઓન ડિલવરી પણ મળે છે અને, પૈસા પણ ચુકવવા પડતા નથી વધારે ડિસ્કાઉન્ટ પણ ખુબ જ સારું મળે છે, તમે કોઈ વાર આવું કઈ વસ્તુ બહારથી મંગાવ્યું છે અને તમને કેવું લાગ્યું છે સ્વાદમાં અને સારું હોય છે એ વસ્તુ મંગાવીને ખાધું હોય તો.
હા મંગાવ્યું છે કારણ કે સ્વિગી છે પછી ઘણી બધી એપો છે, તો એના દ્વારા આપણને ખાવાનું મળી રહે છે ઓનલાઈન, તે એમ તો તમે જાણો છો કે એને આવતા થોડો ઘણો વેઇટ થઈ જાય છે તેથી તે ઠંડુ પડી જાય છે, એટલે એમ ખાવામાં તો થોડું સારું લાગે છે સ્વાદ પરંતુ, એમ ઠંડુ પડી જાય તો મજા તો આવે જ નહી એ તો તમે જાણો છો જેથી કરીને આપણે તો એ બધું ખાવાનું હોય તો આપણે ઓનલાઈન મગાવવું જરૂરી નથી, કારણ કે તેમાં ગમે તે વસ્તુ એટલે કે કોઈ પ્રકારનું કઈ અર કીટાણુ કે કોઈ પણ એવો પણ નીકળી આવે છે તો તમે બધા બધી અખબારોમાં કે પછી ઓનલાઈન માધ્યમમે જોયું જશે, કે ઓનલાઈન સર્વિસમાં તમને આવું બધું ખાવામાં આવું બધું નીકળ્યું એ તો તમે જોયા જ હશે, જેથી કરીને બહુ ઓછું ખાવ છ બહારનું તો એ ઓનલાઈન મંગાવો છો એટલે કે આપણેે ખાવાનું હોય તો આપણે કહેવાય અને આપણે રૂબરૂુ લઈને ત્યાંઈ શહેરમાં જઈને આવું જે પણ ખાવાનું હોય લેય લેવાનું રબર જ એવું મંગ માંગવું એવું જરૂર નથી, અને આપણે ખાવું તો જોઈએ જ નહીં આવું ઓનલાઈન, જે પણ આપણે- એપ છે તેના દ્વારા કારણ કે તેમાં ગમે તેવી વસ્તુ નીકળી આવે છે જેથી કરીને આપણે ઘરનું ખાયટ બેસ્ટ ખાવાનું છે, એ તમે માનો છો, તમે તો ઘરનું જ ખટાશો ને બહ બહાર ન તો નહી ખટાશો ને?
હા મેં શું ગામડામાં રહું છું એટલે અમારે ત્યાં તો બહાર ન ખાવાનો આપડો નથી કારણ કે અમે ખેતી કરીએ છીએ અને અમે આ જ ખાઈએ છીએ, પરંતુ ઓનલાઈન શોપિંગ એ ખુબ જ સારી બાબત ગમે છે અને મને તો ખુબ જ ગમે છે, અને જેમ જેમ ડેશ આપડો આધુનિક થતો જાય છે જેમ જે વિકિત થતો જાય છે તેમ તેમ આ બધી સેવાઓ પણ ઉપલબ્ધ થતી જાય છે અને મને ઓનલાઈન સેવાઓ ખૂબ જ ગમે છે અમારે સિટીમાં શું છે કે ઘરે ઘરે આવીને ઓનલાઈન સેવા પૂરી પાડે છે પરંતુ અમારે ત્યાં શું છે અમુક વિસ્તાર નક્કી કરલો હો છે કે ત્યાં ડિલિવરી બોય તે વિસ્તારમાં આવીને જ અમને વસ્તુ આપી જાય છે અને અમને ઘર બેઠા આપડે કોઈ પણ વસ્તુ મંગાવી શકીએ છીએ થોડો ઘણો સમય લાગે છે, પરંતુ એ સારી બાબત લાગે છે એટલે કે આવતા જે ડાયરેક્ટ કંપની માંથી આવે છે એટલે થોડો ઘણો સમય લાગે છે અને, અમને ગમે પણ છે આ સિવાય એટલે અમને તો વિશ્વાસ છે, ચાલો તો મળીએ તમારી સાથે અને આ જે આપણે ઓનલાઈન સેવા વિશે વાત કરીએ એનું બદલ ખુબ જ આનંદ થયો અને ઘણું બધું જાણવા પણ મળ્યું ચાલો મળીએ.
હા ચાલો મળીએ.